હા મને અવાજ તમારો કોમ્પ્લેટ આવે છે.
હા તો આજે આપડે ફૂડ વેસ્ટેજ રોકવું જોઈએ એના વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશેે વાત કરીએ અત્યારે મને તો એવું જ લાગે ખોરાક નુ બગાડ્યાને એમ જેમ આગળ આપણે ભવિષ્યમાં અ જે છે, ને એમ એમ આ બધા ખોરાકનો બગડ બો વધતો જાય છે કારણ કે અત્યારે નોકોને જો પૈસા એટલા બધા આવી ગયા છે ને કે બુ વિચારતા ને ભવિષ્યમાં શું થશે કે નહી થાય
હા એ વાત તો તમારી સાચી છે, કે લોકો ખોરાક નો બગાડ જ કરતા રહેે છે, અને એ તો મેં પણ જોયું છે, કે ઘણી જગ્યાએ પા પાર્ટી હોય રિસેપ્શન હોય કે પછી જમાવાળો હોય તો એ બધી જગ્યાએ એટલું બધું ખ ખરાકનો બગાડ થથેલો હોય છે એમ કે એમને પેશિયલ આખું એ સમજી લો ને તમે કે પંદર કે વીસ લીટર જેટલો ખાધો પાણી સમય ને એટલો ખાડો ખોદે છે, ને એમાં પછી આવી રીતે
આપડે એનુ ઘરે જ છે ને હા અમારા ત્યાં એક પ્રગ્રામ હતો ને તો એક આખી થાળી નઈ ને વતિ મે જોયું તું આખી થાળી મારીને બધી વસ્તુ મેધી દાળ, ભાત, શાક, રોટલી, બધું અને પછી ખાધું એનામાં અને અડધું નોતું ખાધું અને અડધી થાળીનુ મળી તું અને જઈને મુકી આયા તો એ એટલું બધું બગડ્યું ને તો મને પણ એમ થયું કે આ બધું આપડું આર્થિક નુકસાન નથી આપણે સામાજિક ને પર્યાવરણ ને પણ આપડે એટલું બધું નુકસાન કરીને ન આયા છીએ આપડે મતલબ
હા એ વાત તો તમારી સાચી કે એના જગ્યાએ જો આપડે આપડી જરૂરિયાત પુર તું જ ખાવાનું લીધું હોય તો પછી એ જે ખાવાનું વધે તો એ ખાવાનું જે વધે લુ એ ગરીબોમાં કે એમાં દાન કરી દે તો એનાથી પણ ગરીબોનું પણ પેટ ભરેય જાય અને ખાવાનું બગડે પણ નહી આપડે જો આપડે આપડે જરૂરિયાત અનુસાર લીધું હોય તો.
હા અત્યારે મારા ઘર નુ જે એ છે કે ઘરની આજુબાજુ બધા આવે છે ન કામ કરવા નુ બધું કરવા આવતા હોય. તે બધા શું કહ ઘરે એ ખાવાનું કશું બઅનાવતા જ નથી પોતાના ઘરે ઈ આપડા ઘરે આવે અને થોડું ઘણું જે આપડે ખાવાનું વધ્યું હોય તો પછી લઈ જાય અને એવી રીતે દસ થી પંદર ઘરે ફરે. અને એ બધું વસ્તુ જે વધેલી હોય બધું લે પછી એમને જો સા ઘનો માણો હોય છે. એ માઇક્રો ઓવન બધું આવે છે ને એ બધું હોય એમના ઘરે એ પછી આપડે જે વસ્તુ વધી હોય બધી ભેગી કરી બધું ઓવરમાં આરામ કરીને ખાઈ જાય છે. તો એનામાં શું ફાયદો થાય વસ્તુ બગડ તી નથી અને જેમ વ્યક્તિની જરૂર છે. એને મળી પણ જાય છે.
હા એ વાત તો સાચી છે અને બીજાનું બિચારે ગરીબોનુંને એમનું પણ પેટ ભરાય જા છે અને ખોરાક નો બગાડ પણ ના થાય અનેમ તો જયારે લગ્ન પ્રસંગોમાં એટલો હદ હદ વગર નો બગાડ થાય છે, અંદર કેટલીક જગ્યાએ એવ પણ રાખે છે, સમાજોમાં એમાં તો એક એક બે વ્યક્તિને રા ખેં છે જ્યાં ડીશ મૂકવાનો અને ત્યાં ખવડાવી દે પેલા તમને જો તમે થાળીમાં એઠું મુ કેલું તો કે તમે પેલા આ ખાઈ જાવ પછી તમને ડીશ મૂકવા મળશેને તો ડીશ મૂકવા નહી મળે. તો એવું ક-કરે ને તો સારું.
હા એ તો વાત તમારી સાચી જ છે, એવું તો હોવું જ જોઈએ હા કેમ ભોજન નું જે બગાડ કરતા હોય એને સજા આપી જ જોઈએ. જેથી કરીને આપડે ભવિષ્યમાં પણ કામ આવે. કે બધું પર્યાવરણને એટલું બધું અસર થતી હોય છે લોકો સમજતા નથી. અને પાછું આપડે હોટલમાં એમાં જ જઈએ છેએ ને હોટલમાં પણને એવું જ હોય છે. એટલુંમાં બધું અનાજ નુ બગાડ થતું હોય છે ને તો એમ કસું કરતા નથી સરકારમાં સામે એક્શન નથી લેતી.
હા એ વાત તો તમારે સાચી. એનામાં તો પછી આપડે એવું કરવું જોઈએ કે આજે કોઈ પણ લોકો નો ખોરાક બ જે બગાડે છે એ બધા લો કો ને પેલે થી જો હોટલ વાળા ચેતવે કે તમે આટલું બધું નહી ખાઈ શ કો આટલું બધો ઓર્ડર ના કરો તો સારું રે અમારી બાજુ જ એક હોટલ છે. તો એમાં એવું છે.
લોકો એવું પણ કેતા હોય છે. કે હોટલમાં બધા એમ કે ને કેને આ તો આટલું બધું ખાવાનું તમારે ખવાશે નહીને આવું બધું પછી એને સામેથી એમ પણ કે કે પૈસા આપું છું ને હું તને લાવ ને મારે ખાવું છે.
આવી રીતે પણ સામે તે બધું કેતા પણ એમ નથી કેતા કે થોડું ઓછું લા આ જે ઓછું ખવાશે એવું નહી ફેકો તો ફેકી કી દેવાનું કે ભ વસ્તુ નાઈ દેવાનું આવું બધું નતા હોય છે. આસ્થથી ને બધુ સમજવાની
એ બધો ઘમંડ થોડોક વધારે જ હોય છે. એના કારણે આવું બધું કેતા હોય છે. તો કેટલાક હોટલ વાળા પણ બોલતા નથી ક્યારેક ક્યારેક તો એમને ખબર હો છેને કે આપડો પ્રોફિટ થાય છે અને આપડે શું કરવા ખોટું રો ભલે ને એમને બગાડતું તો એમનું નુકસાન છે. પરંતુ ખરેખર માં તો અન્નનો બગાડ થાય છે.
હા થોડું ખાવાનું બગડે એની પાછો એટલું બધું કારણ થઈ જાય છે ને ખેડૂત જ-જમીન થી પાક લાવે તો પાક બગડે છે. ખેડૂત મહેનત એકાદ જતી હોય છે. પછી બધું ટ્રાન્સપોર્ટ ના ખર્ચા થતા હોય છે એટલું બધું થતું બધું છે. એના પાછળ આપડે પળી અને આખા આપડી જ આર્થિક જે મારી સ્થિતિ કેવાય એના ઉપર અસર થતી હોય તો પણ એ બધું સમજતા જ નથી. એની બધું વિચારતા પણ નથી લોકો બધા.
હા એ વાત તો સાચી છે. તો આમાં જ ને આપડે વાત કરી કે લગ્નમાં પાર્ટીમાં હોટલોમાં જે ફૂડ વેસ્ટેજ થાય છે તો એ કટાડવ હોય તો કેવા કેવા પગલા લઈ શકાય.
પેલા તો એમાં એમ સારું જોઈએ કે બધા એ એ જે આજ બધા એ રસ્તાઓ હોય ને જે આપડે કોઈ પણ પાર્ટી બ્લોડ એનામાં તો એમને પેલાથી બધું મતલબ સમજાવું જોઈએ કે ખાવાનું થોડું થોડું આપવાનું ઓછું ફરી જોતું હો ફરી મળી જશે પણ ખાવાનું બહ ઓછું આપવું જોઈએ જેથી કરીને ખાવાનું મને ફરી થી લે પણ ખાવાનું વેસ્ટ જ ના છે પળ્યું ના રે. એમાં પાછું એને આજે બધા થાળી મુકવા જાય ને એ એમને એમ પણ એવું જ જોઈએ કે મારે પૈસા ના આપતા પડ આ થાળી છે ને એ થાળી એકદમા ખાલી હોવી જોઈએ અને તો આના કારણે ખોરાક નો બગડ ઓછો થાય નાના ખેલતી તેવું થવું જોઈએ પૈસા નહી ખોરાક નું તો વધારે આપવું જોઈએ
તો પછી એમ પણ કરી શક હોટલો વાળા જો બધા હોટલ વાળા ભેગા થઈ ને એક કેવો નિયમ બનાવે કક ફેમિલી આવી હોય હોટલ નું ખાવા તો પછી એ જો એમની સાફ કરી દે અને કોઈ પણ ના અંદર એથ ના મૂકે કે ખોરાક રપ ન બગડ થાય એવું ના હોય ને તો એ ફેમિલીને દસ ટકા બિલમાં કે પાંચ ટકા ઘટાડો કરી આપે તો લોકો પછી આવ એનાથી લોકો ફાયદા ના કારણે લોકો બગાડ કરવાનું પણ બંધ કરી દે વાત ને તો આવી
હા એટલે એનો મતલબ કે એમને બધાને હાલ જ આપ આપી જોઈએ નહી બધા એનાથી આમજે છે
હા એટલે જ અને પાછું શું છે કે આમાં હોટલોમાં તો ભાવ ગમે તે એટલા વધારે કોઈને કંઈ ફરક પડતો નથી જે લોકો ખાવાનું મંગાવે છે એ તો એટલું જ મંગાવે છે તો પછી હોટલો વાળા એવું પણ કરી શકે કે દસ ટકા પેલા ભાવમાં વધારો કરી દે બરોબર અને પછી આવી રીતે સ્કીમ કાઢે તો એમાં લોકો લોકોને એમ કે કે આપણને પાંચ ટકા ઘટાડો મળ્યો છે વાહ મજા આવ્યા છે એટલે એના થી બે ફાયદા થ કે હોટલ નું નામ પણ બને
કે કરેક આપડી સમાજો છે બધાની અલગ અલગ છે તો એનામાં એ બધા કાર્યક્રમ કરવા જોઈએ એથી કરીને અધંગ વ્યક્તિ ને ખબર પડે કે ભ ખોરાક ન શું મહત્વ છે ભવિષ્યમાં આપડે ખોરાક મગાવ કરશું તો એનાથી શું શું થશે અ બધું બગાર ના કારણે કચરો પણ કેટલો માધો ઉત્પન્ન થતો હોય છે કચરા ના કાયમ પ્રદૂષણ થતું હોય છે તો બધું જ આ સાયકલ છે એ ખાલી એકના કારણે આછળ આપણું કેટલું આર્થિક આવીસ્થિતિમાં બગડે છે બધું સમજાવું જોઈએ હાર
હા હા એ વાત તો છે અને તો પછી શું તમારા મતે ઘરે જે બાળક છે તો એમને ફોરવા જોઈએ કે ના કરવા જોએ આવી રીતે સમજાવીને
ફરવા જોઈએ ને અને આમ બધું વધારે જો બાળકોને પરિવારનું ઓછું માનતા હોય તો શાળાઓમાં એનામાં થોડું વધારે જો આને મિશીન માહિતી આપતા હોય ને શાળાની અંદર પણ ભજન અપાતું હોય છે શાળામાં પણ ભજન એટલું જ વેસ્ટેજ થત હોય છે તો પછી શાળાની અંદર જો એટલું શીખવામાં આવે ને તો બાળકો માં એક સારી આદત પડી જાય અને જો સારી આદત પડેલી હોય ને તો બાળક ભવિષ્યમાં પણ જેમ મોટું થાય ને તો એની એરી જ આદત નતી હોત
હા અને આપડે જો ઘરે ખોરાક નો બગાડ ના થાય એના માટે આપડે શું શું કરવું જોઈએ શું પગલા લેવા જોઈએ
મ તોબ્ડને ખબર હોય કે જે બનાવતા હોય તો એમનેને આધારે ખોરાક નામ બનાવ જોઈએ હ જેથી કરીને આપડું પરિવાર ખબર હોય કે આટલે જ આટલું જ ખવાય છે તો એને બધા ખાવાનું નામ બનાવું જોઈએ એથી કરીને આ બધું ખાવાનું ઓછું બગડે અને જેને પણ અનાજની જરૂર છે તેને અનાજ મળી રહે અને એના કારણે અનાજ નથી મળતું એના કારણે પણ વધતો જાય છે અનાજનો તો બધો ફાયદો જ છે આપણા માટે
હા એ વાત તો સાચી છે એટલે અને પાછું જો તમારે ક્યારેક ખાવાનું વધારે પડતું વધે તો તમે ખાવાને ફ્રીજમાં મૂકી દો અને પછી સાંજે ઓવનમાં ગરમ કરીને ફરીથી પણ ખાઈ શકો ને
હા એ પણ કરી જ શકાય ને કારણ કે એજ આપડે ફાયદો જ છે ને એજ ખાવાનું મતશે તો આપણને ચાલી કામ આવવાનું જ છે બપોર નું ખાવાનું આજ સુધીમાં ક વગડતું નથી અને સાંજ મનાયેલું હોય તો સવારે પણ ખાઈ શકાય હમ સાદી છે મતલબ તમારી
હા એટલે જ ને અને જો તમને તમારા જીવનમાં આવી્યું તો પૂડું ઈ ઘટાડવામાં આવે તો તમે શું કરો
ત્યારે ત ન આવે ને હોટલોમાંને એમાંજીન વપરાય છે ને તેમાં હું એક એવું પણ કહી શકું કે જે બધું ખાવાનું વધે ને. તો ખાવાનું એ ફેંકે નહી. એ ખાવાનું જેથી ખાતું હોય એને એક કરીને આપી દેવું જોઈએ પેલા તો એ જ થાય ને તો પણ ખાવાનું મેસ્ટજ ઓછું થઈ જાય, જો હમ્મ પછી ફેંકી દે નહી. એ બધું થાય તો બધું પછી વ્યક્તિ નું ભલ કેહેવાય. એ ખાવાનું પેક કરીને આપી દે ને તો પણ ફાયદો થઈ શકે છે. મારા ખેતી
તો એની જગ્યાએ એવું કરે કે હોટલ વાળા વ્યક્તિને તો વ્યક્તિ વ્યક્તિ નાખે તો પછી એ પેક કરીને ગરીબોમાં જરૂરિયાતમંદ જે હોય એમ ને આપી દે તો ભૂખ મરા જેવી સ્થિતિ પણ ટળે ને?
હા, એ પણ થઇ શકે એ વાત તમારી સાચી છે. સારું ચલે તો બધું તમને જાણી ને ગણી. હા, થોડી માહિતી માળી ગઈ.
હા, એજ ને સારું બાય.
સારું ચલ ભાઈ.